હાલ
હલો
બોલો બોલો,
કેવું છે? બસ મજામાં.
બસ મજામાં મે પણ કેમ યાદ કર્યા આજે
બસ એક સવાલ મનમાં એવયો હતો કે કે પેલાના લોકો વધારે ખુશ રહેતા કે આજે લોકો વધારે ખુશ રહે છે.?
હા ઘણો સારો પ્રશ્ન છે.?
કારણ કે આજે આપણી પાસે બધું છે. સારો ફોન છે. ઇન્ટરનેટ છે ગાડી, ટીવી, ફ્રિજ વોશિંગમશીન, એસી, ઓનલાઈન શોપિંગ મનોરંજન ના હજારો સાધનો છે. પહેલાના સમયમાં કેવું હતું કે આ બધી વસ્તુ નો તી. ત્યારે સવાલ એ થાય કે જો આપડી પાસે હા પેલા કરતા વધારે સુવિધાઓ છે તો આપડે અત્યારે ખુશ છે કે ત્યારના લોકો ખુશ હતા.
હા આ પ્રશ્નનો તો જવાબ આમ સરળ નથી કારણ કે. દરેક, પહેલા યુગના અને આજના જે છે એમના પોતાના ફાયદા અને નુકસાનકારક નુકસાન હોયતા હોય છે.
હા મારા મત તો તમે ગયો તો હું એવી રીતે કહી શકી કે, પહેલાના લોકો પાસે સુવિધાઓ ઓછી હતી પરંતુ સંતોષ એ લોકો પાસે વધારે હતો. ત્યારે આજે આપડી પાસે સુવિધાઓ વધારે છે પરંતુ શાંતિ કદાચ અ ક્યાંક ને ક્યાંક ઓછી થઈ ગઈ છે.
હા એ તો સાચી વાત છે.
પહેલાના સમયના લોકોનું જીવન ખુબ સરળ હતું ઘરમાં મોબાઈલ નોતો ઇન્ટરનેટ નો , સોશલ મીડિયા નથી. એક બીજા લોકો જોડે જે જે વાર્તાલાપ થતા એ એક રૂબરૂ થતા હતા જેમાં એ લોકોની લાગણી અને ભાવ વ્યક્ત થતો સાંજે પરિવારના બધા સભ્યો બેસતા. દિવસ ના શું થયું તેની વાતો કરતા બાળકો, બહાર રમતા વડીલો વાર્તાઓ કરતા, આજે આપણે એક જ ઘર માં રહીએ છીએ પરંતુ દરેક વ્યક્તિ અલગ અલગ પોતાના ફોન માં વ્યસ્ત હોય છે. એક જ રૂમમાં બેઠા હોય લોકો છતાં એકબીજા સાથે વાત કરતા નથી. પેલા કોઈ ઘરે, પેહલા કોઈના ઘરે જવું હોય ને તો ફોન કરી સમય લેવાની જરૂર નથી. સીધા ઘરે પહોંચી જવાતું અત્યારે કેવું છે કે ફોન કરવા, આપડે મેસેજ પૂછવું પડે તમે ઘરે છો શું છો?
હા.
પહેલાના સંબંધોમાં ફોર્માલિટી ઓછી હતી લાગણી વધારે હતી અત્યારે, લાગણી ઓછી છે અને ફોર્માલિટી વધી ગઈ છે જે લોકોમાં,
હા એ તો સાચી વાત છે.
આજનું જીવન કેવું થઈ ગયું છે કે ખૂબ જ ઝડપી બની ગીયો આ, સવાર ઉઠી લઈને રાત્રે સુવાર સુધી આપણે દોડતા દોડતા જ રહીએ છીએ. કોઈ નોકરીની ચિંતામાં કોઈ વ વ્યવસાય ની, ચિંતામાં, પૈસા ની ચિંતા માં, તો કોઈ ભવિષ્યની ચિંતામાં.
હા,
કોઈ કંઈક ને કંઈક મેળવવાની પાછળ દોડીએ છીએ આપડણે, પેલા માણસ ની જરૂરિયાતો ઓછી હતી આજે એક વસ્તુ મળે એટલે બીજી વસ્તુ જોઈએ. સારો ફોન મળે તો વધુ સારો ફોન જોઈએ. બાઈક મળે તો કાર જોઈએ, નાનું ઘર મળે તો મોટું ઘર જોઈએ. આપણે વિચારીએ છીએ કે આ વસ્તુ મળી જશે પછી હું ખુશ થઈ જઈ. પરંતુ વસ્તુ મેળ્યા પછી થોડા દિવસ પછી ખુશી ખુશ રહીએ છીએ અને પછી નવી, ઈચ્છા શરૂુ થઈ જાય છે કે મારે આનાથી વધુ સારું જોઈએ છે. અને એની પાછળ પાછળ આપડે જે આપણું કિંમતી સમય હોય છે. તે વેડફી નાખીએ છીએ.
હા એ તો સાચી વાત હતી ત,
અત્યારે મોબાઈલ અને સોશિયલ મીડિયાના, જમાનામાં આપણી ખુશી ઉપર સૌથી મોટી અસર મોબાઈલ સોશિયલ મીડિયા પડી રહી છે.
હા, અને પહેલાના બાળકો આમ આખો દિવસ સ્કૂલના મેદાનમાં પણ રમતા હતા. મોબાઈલ સોશિયલ મીડિયા અને વિડીયો ગેમ્સ જેવું કઈ હતું નહી તો પરિવાર સાથે બેસીને વાતો કરવી તહેવારો સાથે ઉજવવા અને સાંજનો સમય મળીને પસાર કરવો આ બધું જીવનને બધું વધુ આનંદમય બનાવતું હતું.
હા એ વસ્તુ છે અત્યારે ફોન બહ મોટી સમસ્યા બની ગઈ છે. સવારથી સાંજ સુધી ફોન છે આખ ખુલે ત્યાંથી બંધ થાય ત્યાં સુધી ફોન જ છે. સવારે ઉઠીને ફોન કોઈ નવી કાર લે છે તો ફોન સ્નેપ મૂકે છે ફોન સ્ટેટસ મૂકે છે. કોઈ સારી નોકરી મળે તો સ્ટેટસ મૂકે મોંઘી વસ્તુ લઈ તો સ્ટેટસ મૂકે છે. અને પછી આપણે આપણા જીવનની સરખામણી બીજા લોકો સાથે કરવા લાગીએ અને પછી આપણને અસંતોષ થાય છે.
હા
પેલા લોકો પાસે વસ્તુઓ ઓછી હતી પણ તે જે હતું તેમના ખુશ રહેવાની ટેવ હતી એક ટીવી આ આખા પરિવાર માટે હતી આજે દરેક વ્યક્તિ પાસે પોતાનો મોબાઈલ છે. પેલા કરતા વસ્તુ. વસ્તુ ખરીદવા માટે તો વર્ષો સુધી તેનો ઉપયોગ થતો પેલાના આ લોકો આજે નવી વસ્તુ થોડા સમયમાં જૂની લાગે. પહેલા ના બાળકો નાની વસ્તુ મળે તો ખુશ ખુશ થઈ જતા. આજે મોંઘી વસ્તુ મળ્યા પછી પણ ખુશી થોડા દિવસ જ રહે કે એવું કેહેવાય ને કે સંતોષ નથી રહ્યો આજના લોકો માં
હા.
સંતોષ નો અર્થ એ જીવનમાં આગળ વધવું નથી પરંતુ સંતોષ નો અર્થ જે છે તેની કદર કરવી અને જો જોઈએ છે. તેના માટે મહેનત કરી.
હા એ તો સાચી વાત છે. અને આજના સમયમાં તો ટેકનોલોજી એ જીવન પણ ખુબ સરળ બનાવ્યું છે મોબાઈલ ઇન્ટરનેટ આધુનિક શિક્ષણ સારી હોસ્પિટલો અને ઝડપી પરિવહનના કારણે જીવનની ગુણવત્તામાં ઘણો સુધારો થયો છે આજે લોકો દુનિયાના કોઈ પણ ખુનામાં બેઠેલા વ્યક્તિ સાથે સેકન્ડોમાં વાત કરી શકે છે અને નવી માહિતી તરત મેળવી શકતા હોય છે.
જે વસ્તુ તો છે. પહેલાના લોકોમાં એવું નતું કે બધી વસ્તુ સારું જ હતું. પેલા ના જીવન સંપૂર્ણ સારું હતું એવું નાે છે કે પેલા સારવાર ની સુવિધાઓ શિક્ષણની તો કોઈ ઓછી હતી મુસાફરી મુશ્કેલ હતી. માહિતી મેળવી મુશ્કેલ હતી જયારે આજના ટેકનોલોજીના જમાનામાં ઘરે બેઠા આપણને તમને બધી વસ્તુ સારવાર મળી જાય છે શિક્ષણ ઓનલાઈન મળી જાય છે. મુસાફરી કરવી તો તમે એક ક્લિક કરો અને તમારે. ઓટો રિક્ષા જે કરો છો એ આવી જાય છે જે તમને. ટ્રાન્સપોર્ટ સરળ બનાવે છે, તમારું રોજિંદુ જીવનમાં ખુબ જ ઉપયોગી છે, એટલે એવું નથી કે પહેલા ના લોકો સારો પહેલા નો સમય સારો હતો ને આજનો સમય ખરાબ છે.
હા, એ તો સાચી વાત કીધી તમે.
મારા માટે ખુશી, ખુશી સમય પર આધારિત નથી. ખુશી આપણા વિચાર પર આધારિત છે. જેવી રીતે પહેલાના લોકો ખુશ હતા કારણ કે, તેઓ નાની-નાની વસ્તુઓમાં ખુશી શોધતા. જ્યારે આજે પણ આપણે ખુશ રહીશ શકીએ છીએ પણ તેના માટે કેટલીક બાબતો જરૂરી છે. જેમ કે પરિવાર સાથે સમય પસાર કરવો, મોબાઈલ થી થોડો દૂર રહેવું, બીજા માટે પોતાની સરખામણી બીજા સાથે પોતાની સરખામણી ના કરવી. જે છે તેની કદર કરવી અને પૈસા કમાવા પરંતુ પૈસા પાછળ આખું જીવન ના દોડવું, મિત્રો છે, પરિવાર છે. કે એમના સાથે સાચા સંબંધો રાખવા. એ જ સારી સાચી ખુશી કહી શકાય આપડી રીતે મારી રીતે તો
હા અને આપણેે પહેલાના સમયમાંથી પરિવાર પ્રત્યે નો પ્રેમ સાદગી અને સંતોષ શીખવો જોઈએ, જ્યારે આજના સમયમાંથી જ્ઞાન, ટેકનોલોજી અને નવી તકો નો લાભ લેવો જોઈએ. બંને યુગની સારી બાબતો અપનાવી ને આપડે વધુ ખુશ જીવન જીવી શકીએ છીએ.
પરંતુ અત્યારે કેવું થાય છે કે, ફાયદા છે? જોડે જે આજકાલ ન યુવા છે, એ લોકો ઓનલાઈન ગેમિંગ છે જે બીજા વસ્તુઓ છે, એમાં એના તરફ વધારે દોરી જાય છે. એવું નથી કે, લોકો સારો ઉપયોગ નહી કરતા, ઘણા લોકો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરી અને સારું એવું એમનું કમાઈ કરે છે, ઘણું બધું સારું કરે છે.
હા, એ તો સાચી વાત છે.
એટલે એવું કહી શકીએ કે, બંને સમયના ફાયદાઓ પણ એટલા છે અને નુકસાન પણ એટલા હતા. સારો સમય પણ હતો, ખરાબ સમય પણ હતો.
હા.
અત્યારે પહેલાં ના તહેવારોની ખુશી અને આજના તેહવારુ ની ખુશી આપડે વાત કરીએ તો પેલા લોકો તહેવાર ના ઘણા દિવસ પહેલાની રાહ જોતા. દિવસ આવે એટલે ઘર દિવ, દિવાળી આવે એટલે ઘરની સાફ સફાઈ કરવાની. પરિવારના બધા લોકો સાથે મળીને કામ કરતા, નવા થોડાની ખુશી અલગ હતી, મીઠાઈ સગા-સંબંધીઓ ના ઘરે જતા-આવતા, આજે મેસેજમાં પચાસ લોકોને એક જ સાથે મેસેજ કરી દઈએ છીએ. ફોરવર્ડ કરી દીયે છે, પેલાના લોકો એકબીજાના ઘરે જતા આજે તો સ્ટેટસ જોઈને ખબર પડે છે કે, તહેવાર છે પેલા દિવાળીના ના લોકો દિવસે લોકો દીવા પ્રગટાવતા અને પરિવાર સાથે સમય પસાર કરતા. ત્યારે આજે લોકો વધારે સમય સારા ફોટા પાડવા માં અને સોશિયલ મીડિયા પર પર મૂકવામાં નિહાળે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને તમે હાલત જોઈ શકો કે ઉત્તરાયણમાં પેલા જયારે ઉત્તરાયણ ઉજવતા ત્યારે કેટલી બધી ભીડ અને એટલું બધું આમ તમારું આકાશ આખું રંગબેરંગી થઈ જતું હતું. પણ આજના સમયમાં લોકોને ઉત્તરાયડમાં પતંગ ચગાવાનો પણ શોખ રહ્યો નહીં
હા એ વસ્તુ તો છે જ અત્યારે બસ ત ફોટા પાડવા સારા વિડીયો બનાવવા અને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરવા બસ એના માટે જ તહેવારો રહી ગયા છે.
હા વાંધો નહી સારું સારું ચલો. પછી કોક દિવસ વાત કરીશું આપડે હા આવજો